હ
અવાજ આવે છે. હા ઓકે
તારામાં કઈક એવું થાય છે કે મતલબ આમ કોઈક વાર કોલ કરીએ તો સ્પીડમાં અવાજ આવે.
ના એવું તો નહી થતું
એવું થતું હતું મતલબ કાલે પણ એવું થતું હતું. અને પરમ દિવસે પણ એવું થતું હતું
બરાબર ના ના મારે તો એવું એક બે વાડ નાહી થયું હા
હું બોુ ના તો મારો અવાજ સામેવારને કમ્પ્લીટ પણ સામે વાળ બો તો આ આપણે કેવુંયુટ્યુબ પર ટુ એક્ સ્પડમાં કેો વિડીયો
હા હા હા હા હા હા ના મારા જોડે તો એવું થયું છે કે બધા લો કો લો માં આવયું છે બધા વાત કર ને એવી તો નહીં આવ્યું
માર તો એવું જ થતું તું મતલબ નોર્મલ બડ બોલીને આપડે અત્યારે કેવી વાત કરીએ છીએ એવું નતું આવતું આમ સામેું બોલે બોલે ને તો એકદમ આમ ફટાફટ ફટાફટ જ અવાજ આવે અને પછી એકદમ થોડી વાર માટે આમ અવાજ જ ના આવે અને પછી એનું એજ છે ને આુ સ ટુ એક સ્પીડમાં આવું જ
હ ના ના મારા જોડે તો એવું હ એ લોકો ને એવું જ ને આવુંજ થતું હશે અમુક લો ન થયું છે બહ બધા લોકો ન આવું બધું તો
મારા આવું એક્સપિરિયન્સ થયો મને એક વાર મેં પછી સાય વાર મને પૂછ્યું ને તો સામે આરામ ના મે પૂછ્યું ને તો પછી એમણે કીધું નામાં તો બરાબર છે
હા પણ એ નેટવર્ક ઇશ્યુ ના લીધે થતું હશે ને
ખબર નહ હવે શું થતું ભાઈ
હા બરાબર છે છે ના મારે પણ એવું નહી થયું પણ મારે સ્લો માં તો બહુ જ આવ્યું છે સ્લો તો સંભળાયે જ નહીં સાંભળે માળું શું બોલે એમ
મારો ફાસ ફાસ
થાય હવે નેટવર્ક ઈસ્યુ ના લીધે થતું હોય શી ખબર હમ
શું કરો છો
કઈ નઈ કઈ નહી શું કામ હોય બીજું તો
હમ હ તો હમણાં જ જસ્ટ પેલા ફોટા જોતા તો આપે લાસ્ટ ટાઈમ ફરવા ગયા ને આપે બધા
હા બરાબર બર સારું હતું નહી એ પણ
રાયડને બોલવો તું ના બજા બધા ત્યાંે કપડા અલગ અલગ જ પણ મતલબ આપડે ગયેલા નોર્થ ઈસ્ટ માં આપડે ગયલા ને એટલે ત્યાં ત્યાં ત્યાંના પ્રમાણે કપડાં હોય ને એવા
હા બરાબર છે. સારું હતું એકદમ અલગ ટાઈપ જોવા મળ્યા. તા રેગ્યુલર
પેલું એનું શું કેવાય એને અરુણાચલ પ્રદેશ બધું એ બધું હતું ને એટલે મજા આવેલી ફરવાની તો મતલબ એ સાઈડ કપડા ને એ લોકો ત્યાં ના થોડડા આમ પેલા છે ને ચાઇનીઝ જેવા દેખાય ચીની લોકોને એમના જેવા દેખાય તોોડે એટલે એ લોકો કપડા એવા કરે પછી.
અછા ના પણ તો એનું છે ને કઈક ડિફરન્ટ લાગતું તું લુક ને વધુ એમ મજા પણ આવે કોઈક વાર.
એ સાઈડે મતલબ શું કેવાય વરસાદ થોડો વધારે પડે આપણાથી. આપડા કરતા છે ને ત્યાં વરસાદ પેલાય જાય અને પડે ને તો મતલબ એવું કેહેવાય છે કે અ ભારતમાં સૌથી વધારે વરસાદ એ સાઈડે પડે છે.
હા.
તો મતલબ આમ હમ ઘર નને બધા એ લોકો ઊંચા ઊંચા બનાવામટલા પર આપડે કેવું નીચે જમીન પર જ થોડું હોય એ લોકો જમીનથી ત્યાં ઉપર આમ શેડ બનાવ
બરોબર હા અરે પણ એ લોકોને ખબર પડ હશે ને કે આવી રીતે નહી આવી રીતે થતું હોય એટલે તો બનાવતા હશે એ લોકો હા હા.
સારું હતું પણ મજા આવે.
હા એજ ને કોઈક વાર આવી જગ્યા જવું પણ ગમે એમ.
વધારે મને તો આમ કપડાં જોઈને થોડી હોું કેમ કે આપણે તો નોર્મલ આ સાડ પેરીએ નેવું.
હા.
અને પછી એક પેલું હતું ને મતલબ શું કેવાય કોઈ કાકા કે એવું કઈ જતું હતું ને. તો એમણે પેલા એનું બનાવ્યું હતું મતલબ પેલા જૂના જમાનામાં પેલા આદવાસીને લોકો ફરે ને તો એ લોકો પેલા ઘાસ ના કપ કપળા પ્યરતા. તો એલે એમણે છે ને એવી કોઈ છત્રી એવી બનાવી હતી. માથા પર મેં બી. નોર્મલ છત્રી નહી પણ આમ. થોડી ઉપર આમ દંડો જેવો અને એના પર પછી એવું ઘાસ હું નાખીને ચતરી બનાવી લેવી.
બરાબર છે અ અમુકમુક આમાં ડિફરન્ટ જ હતો. તમ જોવા મજા આવતી હતી અને આપને અમુક વાર ટ્રાય પણ કરીને તો પણ આપણને લાગે કે કંઈક તો ડિફરન્ટ
હમમ અને મતલબ એ સાઈડ તો વધારે એટલું વાસ નેવુંગ ને બમબુ એટલે એ લોકો પછી એનો યુઝ વધારે કરે
બરાબર છે હા એ વાત તો છે અને પછી એ લોકો ડિશીસ પણ કેટલી મસ્ત મસ્ત હતી જેમ કે બંબુમાં રાઈસ એ લોકો કરે અમુક
એ લોકો સર્વિંગ ત કરે્યો બંબુ અને એમાં સર્વિંગ કરે એ લોકો હા અને વધારે શું કેવાય આપડે જે એ સાઈડ આમ સિટી ને એવું નહી એવું ખરવું પણમ આટલા આપડા જેટલી બિલ્ડંગ એું બધ નંમ
હા, એમને મોસ્ટ ઓફ હાઉસ જ હોય છે આપ આપડા જેવા ઊચા ઉચા હોય..
ફોરેસ્ટ એરિયા ને એવું અને આપ આપડા જેવી નહી, આપડે કેટલું એક ઘર જો હોય લોકોને ઘરની આજુબજુ બુ બધી જમી હોય
હા અને તહી તો અલગ જ બધું ગ્રો ને બધું ફર્ટિલિટી થતી હોય.
આ આદત જ એમ નવી પડેલી હોય
હ અમને એ લોકો સારી રીતે
હમમ સર્વિંગ એ લોકો મતલબ એ જે છેને બમ્બુ િસમાની એ બધું કરતા હતા અને પછી બીજું. અધુના તો બેલું અમેક જગ્યાએ ફરવા ગયા હતા ને ત્યાં આ એમાં પણ એક પેલું એ હતું આપણે એક્ઝિવિશન હોય નામ
હા
તો એવું ક હતું તો, એમાં જે, નામ વાંસ થી બધું અલગ અલગ બનાવ્યું હતું એ.
ઓહોહ હા પેલું અલગ અલગ એકદમ કલટાય અને એ લોકો ખબર છે માસ્ક પણ પહેરતા હોય છે આમ પીછીથી કંઈક બ
હા એ બધું ખાસું બધું હતું એમણે એવી રીતે બનાયલું તો હવે... વાં અ પછી એક હતું ને વાંસની ટોપલી ને એવું હોય.. અને પછી એક તો છેને પેલું એ હતું. આપડે ઘેર હોય ને જે સોફા આપડે ઘરે હોય લાકડા નો એ રીતે એમણે વાશ ની ડિઝાઇનો હતો મતલબ આમ વચ્ચે ખાસસી બધીને એવી જગ્યા ગ્યા ને એવી રીતે ડિઝાઇન પાડી પાડીનેવી રીતે
બરાબર
હમ.. બધું એ લોકો મોસ્ટ ઓફ છે ને એનાથી યુઝ કરે અને ડિઝાઇન પણ એટલીઆમ મસ્ત સમસ્તા દિન બધી
હા અને યુનિક ડિઝાઇન જોવાનું ગમે આપણને એમ જોઈને આપડે અ દરરોજ તે તો આપણે અહંયા જોઈએ જ છે બુધુ પણ ત્યા યુનિક હતું એમ જો આનું ગમે બધું ગમે
કઇ આપડે શું કહેવાય અ ક્રિકેટને એનું કઈ છે ને ફાઈનલ કેવું કઈ ચાલતું છે એ ટાઈમે તો અમાર મતલબ એ લોકો છેને એમા બધા ભેગા થાય અને પછી આપડે કેવું કરી એ એકના ગેરે જઇને બધા જોઈએ ને મેચ
હા
આમ ને પોતાનું ફાર્મ હાઉસ હોય ને તો એની અંદર રાખીને આમ સ્ક્રીન મુૂકતા હતા પ્રોજેક્ટ જેવુ હોય ને એ અને એટલા લોકો આમાં જવાના હોય ને એ બધાનું ખાવાનું પણ એ લોકો ત્યાં જ બનાવે
બરાબર
ું આખું જમવાનું જમનું એક જ ટાઈમે બધા જોડે જ કમ્યુનિટી વાળ એમને સમુદાય કે ને એમને
હા હા હા એ વાત તો છે હા હા પણ ત્યા એમ રહેવા કરવાનું બધું પણ અલગ અને એ લોકો જે મહેનત કરે એ પાછુંથી અલગ બધું અલગ અલગ જોવાનું અને પછી તો અહીંયા બોટ ને એવું પણ મસ્ત કેવું ચાાલે બોટમાં બધુ ફરાવે વે
પછી ત્યાં આગળ પેલું પ્રાણીઓ માટે રિઝર્વ એરિયા હોય ને ત્યાં પણ મ ગયા ત ઝુ જ એવું કેવાય, પણ, એ ઝુ ના હોય છે રૂમાં કેવું હોય કે બધા અંદર કેજમાં આમ પિંજરામાં હોય બધા પણ એની અંદર તો આમ બધા ખલ્લા પર ઘણા બધે. વચે પેલું, એ હતું નાની ટ્રેન જેવું હતું. તો, એમાં પછી આખું એયાગળને? દાવફ એરિયા આપ.
બરાબર, હા, હા, એ પણ સારું હતું. બહ બધું આમ સારું છે. કે, વસ્તુઓ બહુ અને યા. પણ રહી જાય અને.
હમ, મજા આવે ફરવાની. ઝડી. બધું હતું ને, તો મજા આઈ, જમ કંઈક આપડે નોર્મલ કેવું. જોઈએ. ફરવા જઈએ તો ખાવાનું હોય બ તો આના બધે. ફરવાનું હોય આ કંક અલગ આમ હોય, જોવાનું. હમ, એમ એવ વધારે આમ અલગ લાગેલું થોડું. તેમમાં. મ મજા આેલી.
હા, હા.
એના પછી, એ લોકો ન શું કેવાય? કંઈક એ લોકો આમ કેયને શું હતું, આમ યાદ ન આવ તું વર્ડ એમની માટે યુઝ કરે.
બરાબર. અમુક વસ્તુ આ. મન તો, જોઈ ને તને તો બહુ એમ અને એકદમ વ્યવસ્થિત બધું.
મ વધારે છે ને. મને એ જ જોઈને શું થયું? શું મતલબ? એમ બહુ આમ? જોયું નઈ ને, પેલું કાકા પેલું છત્રી લઈને જતા હતાા ને, એ જ.
હા.
મતલબ, એ જોઈને આપને શું આવે? હા, આપડે તો જોયું પણ ના હોય, મળવાની તો દૂર ની હોય, એટલે પછી એમણે બતાવી લ આવી રીતે જો પણ એ બંધ ના થાય, આમ એવું.
હ, હા એ બંધ ના થાય એકદમ આવી રીતે સ્થિત હોય એમ.
પણ એ બનાવે એ લોકો એવી રીતે ને કામ શું કેવાય નોર્મલ આપડા થી પેરાય પણ ખરું આમ ચોમાસા ના ટાઈમે અને ઘરમાં આમ કંઈ આપડે મૂકી દઈએે ને. તો પણ એવું પણ લાગે આપણને કે ના ઘરમાં જને મુૂકેલું હશે આમ સો પીસ તરીકે એમ એવું લાગે એ લોકોને ખબર પડી જાય મતલબ એ લોકો રહેતા હોય રોજ નો યુઝ હોય ને તો આપણને એવું લાગે પણ પછી આપડે એકદમ જોયએને તો આપ ક આ આપેલું ઘર માં મૂકલું એ પેરી નીળ ગયા લોકો
હા એ વાત તો સાચી પણ અહીં એ લોકો કોને એવું નતું કે આવ તો પેરિસું તો કેવું
હમ્મ એ લોકો એમની રીતે રે ને એટલે આપણને અલગ લાગે એમના માટે
બરાબર હા એ વાત તો છે તો અહી એવું કોઈ ન વિચા કે શું કેશે
શું કેશે હવે એ તો એવું તો કઈ નઈ શું કેશે પણ એમ હા આપડે રહેલા ત્યાં ના નઈ ને એટલે આપણને થોડું કેવું લાગે અલગ લાગે
હા સાચી વાત છે
કેટલા કે મરતો હા કેટલા હા અડધો કલાકથી મે જ ફોટા જોતો હતો બધા ખાસા બધા ફોટા હતા હ બધું મેમરી રીિક્રએટ થઈ ગયું બધું
હ હારું કેવાય કોઈક દિવસ આવી રીતે કરવા મજા આવે એમ રીક્રએશન થાયે જાય બધું હા
મેમરીઝ બધી આમ કેવાય ને હમ્મ કેટલા છસો સાતસો જેટલા ફોટા હશે
અરેવા વા
જોયા બધા અત્યારે પછી એ ડબલ ડબલ ફોટા જે ધોડાતા ને એ બધા ડિલીટ કરી દીધા અને આવા પેન ડ્રાઈવમાં લઈ લે જમ
હા પછી હા અને થોડા વર્ષ પછી પાછું જોશેને તો
હા ફોન માં પછી શું ફોન બોન ખોવાઈ જાયને તો પછી કામમાં આવે જગ્યાએ આપણને ખબર ના
હાચીં વાત કીધી.
બરાબર હા.
ચલો સારું તમને
હા વાંધો નહી હા